હેલો.
ત શી કૃષ્ન.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો તમે
બસ જો મજામાં તમે કેમ છો.
આજનું વાતાવરણ તો બહુ આહલાદક છે.
બઉુ જ બહુ જ સરસ આજે એટલો બધો વરસાદ આ ગયો એટલે.
હા પાવાગઢ ની યાદ આવી જાય.
હ પાવાગઢ તમે જાઓ છો પાવાગઢ.
હા હું જઉં છું ને પાવાગઢ ભાઈ મારી તો આમ. આપડે તો કુળદેવી નું મંદિર એટલે આપડે ત્યાં જઈએ તો આપણને આ માખો અહેસાસ જ અલગ થાય ત આગળનો.
હ અત્ય્યારે તો જો પાવાગઢની હવે. તારીખ નજીકઈ છે એટલે અમાર તો બાપા. તૈયારી ચાલે પાવાગઢની.
બરાબર સારું કેહેવાય ને પાવાગઢની તૈયારી
કેવું કે સઘ જાય છે પાવાગઢ
અચ્છા એવું છે હા મેં મને ખબર છે એ વિશે તમને તો બહુ મજા આવતી હશે.
હમ જો હવે જવાનું જ છે. એટલે હવે પાવાગઢની સમજમાં ચાલતા જવાનું હોય એટલે એની બધી તૈયારીઓ. કરવાની હોય.
તમે ગયા છો કોઈ વાર
હા હું ગઈ છું એ વાર ગઈ છું
ઓહ એવું છે એમ સારું કેવાયલો હતું તો કે મજા આવે ચલાય
બહુ મજા આવે ફ્રેન્ડો જોડે મસ્તી કરતા કરતા ચાલવાનું
અહા બહુ સારો તવા એલો હતો હતો મારી બી બહુ ઈચ્છા છે પણ ભગવાન ની મરજી વગર કે છે ને કઈ ના થાય
માતાજી ની ઈચ્છા વગર કશું થતું નથી.
હા એની મરજી વગર તો કઈ થાય જ નહી
હા એજ ને મારે બે વરસ ગઈ ત જો બહ મજા આવે રસ્તામાં ચાલવાની બધી સેવાઓ હોય. એટલે બધું એન્જોય કરતાં કરતાં કરતાં જવાનું શાંતિથી
અ હા સારું કેવાયને તો તો
ત્રણ દિવસે એ પહોંચે અમાર પાવાગઢ સંઘ
તો ગરમી હોય કે વરસાદ હોય છે.
અ જો અત્યાર તો વરસાદનું વાતાવરણ છે પણ ઘડીકમાં તાપ આઈ જાય છે. ગૌતાાપમાં ના ચલાય બૌતાાપમાં બહુ તકલીફ પડે ચાલવાની
હા એ બીજ તાપ તો બહુ ખરાબ છે જેટલો વરસાદ નથી ને એટલો જ તાફ હોય છે.
જો હું ગયા વર્ષે ગઈ હતી ને ચાલતી તો ગયા વખત તો બહુ જ ગરમી હતી તો વાસદ આવતા આવતા તો મને એટલી તકલીફ થઈ ગઈ હતી. મને એમ થાય કે હવે નથી ચલાય આ વખતે નહી ચલાય. પણ પછી સુઈ ગયા સવાર પડી તો ઓકે.
હ હમ બરાબર. એ સારું પાંચ દિ કઈ જમવાનું નહ બનાવવાનું ને કઈ જ નઈ એમ.
હ એક એક વીક લાગે ત્રણ દિવસ જવાના ચાર દિવસ રહેવાના એક અઠવાડિયું જતું રે તમારું.
અરે હું એક વાર છે ને માજીથી ઉપર ગઈ હતી. જોડીને પેલી ખબર છે ખાડા નીકળરી વાળા રસ્તા હોય છે ને શોર્ટકટ
હા હા હા.
એવી બીક લાગે ને
હમ મજા આવે પણ.
પણ અત્યારે વરસાદ જોુન ત્યાં કેટલો બધો છે અત્યારે ના જવાય ર ના લેવાય.
અત્યારે પણ ગવર્મેન્ટે બંધે કરી દીધું છે ને બંધ જ છે અત્યારે રસ્તો ત્યાંથી કોઈ નહી જવાનું.
કેવી દેખડો પડે છે ત્યાં આગળ
હા એટલે ચોમાસામાં બી લાગે જવાની હમણાં હોલ વચ્ચે તું પડ્યું તું ને છોકરો બિચારો દટાઈને મરી ગયો.
હા હા હા એજ ને. એવું જગન્નાથ પુરી માં જોયું ન હતું કેટલી ભીડ હતી આટલા વરસાદ માં બી ત્યાં તો કેટલો વરસાદ હતો રથયાત્રામાં.
હા અનેને ત્યાં તો બહુ જ પબ્લિક હોય બાપા.
અરે વીસ લાખ ઉપર પબ્લિક હતી.
બરાબર એ જ ને હમ્મ.
લાગે હો પણ ત્યાંના દર્શન ને દર્શન છ ભાઈ.
હા હા મેન એટલે મેન મંદિર કેહેવાયને ત્યાં.
ના અમદાવાદમાં બી એમ સારું એવું છે સારું પછી ભી આમ આમ સારું જ લાગે આપણને આમ ભગવાન આપણને. આપણને એમને જોવા આવે એમ અને ત્યાંના મુસલમાન લોકો તો એટલી બધી સેવા આપે આપણને જોઈ ને આ ના થઈ જાય.
તમ જઈ આયા એમ.
હા હું આ વખત પહેલી વાર ગઈ હતી પણ બહુ સેવા આપે છે મુસલમાન લોકો ખરેખર.
હા એ બધા સરખા નહી હોતા ને બધા આ આપણેે આપડે અહીયાયા એવું છે જ નહી કશું.
હ અરે મેં અહીંયા ન્યૂઝમાં સાંભળ્યું તું નાગપુર સાઈડ અ ત્યાં આગળ રથયાત્રા નીકળી તી ને. તો એક મુસલમાન બિચારા કેડાનો પ્રસાદ ધરાવો હશે મુસલમાન અંકલત તેયામને તો આ લોકો એ નહી ધરાવા દીધો હોય જે લોકો એ બાજુ ના લા ત્યાં જે અ શું કેવાય અ ત્યાના જે. અ શું કેહેવાય જે પૂજા કરે ને પૂજારી હોય ને તો એ લાયા રથ ઉપર ને કેળા નો પ્રસાદ ભગવાનને ખવડાવડાયો ને હરબી પેરાય એમનું સ્વાગત કર્યું.
સારું કહેવાય ને અત્યારે આ બધું જરૂરી છે
હા આવું એ બધા એક થઇ જાય ને એ જોઈને આમ સારું લાગે કે ના ભાઈ એકતા છે એમ
કવ છું તો ખરી કે અત્યારે એકબીજા ન જોઈ ને સારું શીખે ને સારું છે
હા સનાતન ધર્મ જ એવો છે ને કે બધા બધાને આમ અપનાવવું જોઈએ એવું નહિ કે આપડો ધર્મ સનાતન ધરમ એટલે બધા સરખા એમ
બરાબર બરાબર
સાચી જ વાત ભગવાન ભેદાનાવ નહી રાખતા તો પછી આપડે ભેદભાવ રાખવા વાળા કોણ છે
ભગવાનેએ તો એક જ બનાવ્યું છે માણસને બધા માણસે બધું જુદું જુદું બધું કરી દીધું છે
હા અરે અ હમણાં શું થયું તું આ હા જગન્નાથપુરીનો એક બઉુ વખત પહેલાનો એક કિસ્સો છે હજુ ત્યાં આગળ એવું થાય છે જ કે બહુ વરષ પહેલા છે ને જગન્નાથ ભગવાન ના એક મુસ્લિમ ભક્ત હતા તો એમને દર્શન ફરવા માટે આવું હતું પણ લેટ થઈ ગયા ત તો ના એ એમને ખાલી એવી પ્રાર્થના કર જગન્નાથ પ્રભુ હું આવું છું હો તમારા દર્શન કરવા કહેછે કે તમે મારી રાહ જોજો નીતર મને તમારા દર્શન ની થાહે આમ અંદર થી એમ સેડનેસ આઈ જાય કે નહી થાય પણ એમ કઈ બી રાખ્યું તું તો ભગવાન એ જગ્યા ઉપરથી હલ્યા જ નહી હલ્યા નહી જ્યાં સુધી એ ભક્ત ના આવી ગયા ને ત્યાં સુધી
એ એટલું છે ને અંદર પરચા પણ
હ અને આજની તારીખમાં બી જયારે બી રથયાત્રા નીકળે ને. ત્યારે જે એમની સમાધિ છે ભક્ત ની ત્યાં આગળ તો ઊભું ઉભા જ રે ભગવાન એમ એમનું રથ ત્યાં આગળ
બરાબર એટલે અમદાવાદમાં એવું થાય છે
ના ના ના અમદાવાદ નઈ જગન્નાથપુરી
ઓહો હો જગન્નાથપુરી બરાબર
હા બઉ જ એમ
હમ્મ સારું કેવાય ને આ બધું નવું નવું આ તો સાંભળ્યું ના હોય ને સાંભળવા મળે એટલે એમ સારું લાગે બધું જાણવા મળે નવું નવું
હા બઉ જ બઉ જ
હમ્મ હવે તો રક્ષાબંધન આવશે
હા રક્ષાબંધન આવશે જ
હ હજીુ તો દશામા નું વ્રત પણ આવશે ને.
હા દસામાંનું વ્રત એમ એમાં બી બહ મજા આવે.
હા તમારે ત્યાં જ કરે છે વ્રત બધા.
અમાર સાઈડ કોઈ કરતું નથી પણ હું કરું છું એમ
હમ્મ તો એમાં પણ ઉપવાસ હોય કરવાના.
હા ઉપવાસ હોય એક ટાઈમ ખાવાનું અને કકરું નહી ખાવાનું અને ઉ લસન ડુંગળી નહી ખાતી કેમ કે કોઈ બી નવરાત્ર કે મે વ્રત હોય. લસણ ડુંબીવું નથી ખાતી.
હા એ સ્કીપ કરવા જોઈએ લસણ ડુંગળી
ફી માં ના ખવાય એમ.
આમે અમે એવું સાંભળ્યું છે કે દેવીનામાં લસણ ડુંગળી ને ટામેટા આવે જ નહી.
હા તો ભી ટામેટા તો હું ખાઉં છું પણ હું લસણ ડુગળી નથી ખાતી.
હ કારણ કે મેં એવું સાંભળ છેે કે માતાજી ના થાળમાં ટામેટાનું ભોગ નથી ધરાવાતો.
હા બરાબર છે.
કારણ કે અમારા ગ ગરડા હતા જે વડીલો એ એવું કેતા હતા કે તમેટું લાલ્ કલર નું આવે ને એટલે એ નહી ધરાવાનું.
હ હા આમ કોઈ માતાજી નો તહેવાર આવે ને એટલે આમ વાતાવરણ જ અલગ થઇ જાય આમ એટલું સારું સારું વાતાવરણ થઈ જાય ને આપડે એમ એવું થાય કે આખું વર્સ હોવું જ રહેવું જોઈએ.
હ પોઝિટિવ એનર્જી વધારે આ આવી જાય.
હા પોઝિટિવ એનર્જી.
ભક્તિમય હમ્મ ભક્તિમય બધું થઇ જાય.
બઉ જ જ્યાં જુઓ ત્યાં ભક્તિ જ ભક્તિ. પણ લોકો ભંધવાડો બી બહુ જ કરે છે બિચારા અધિક મહિના જ અમે ગયા હતા ને બઉ જ જોયો નદી એમને બિચારી નથી એને એટલી બધી કોણ નાખે છે ને
હા અમે પણ હમણાં મહીસાગર ગયા તા ને તો જોયું તું બધા કપડાં ની તારે ને બધું જતાને નાખે ને કરે ને
શેમ્પુ થી બધું કરે ફૂલ ને બધું તો ચલો વાંધો ના આવે કે કુદરતી વસ્તુ છે તો કુદરત માં જ ભરી જવાની છે. પણ શેમ્પુ હ શેમ્પુ એ ચલો આપડે એ સહન કરી લઈએ પાણીમાં પીએચ વધી જાય અંદર જે બધા પ્રાણીઓ રહેતા હોય એ લોકો ના શરીર બગડે.
હા સાચ વિચારતા નથી કોઈ આજુબાજુનું.
હા.
તેજ ને ગંધવાડ ગંદ આપણે જ ગંદ કે કરીએ છે બધે.
હા આપડે જ કરીએ છે સાચી વાત છે.
આપડે પછી કેક એ લોકોને કહીશું ને તો પછી આપણને કહેશે કે તમા તમારે શું તમે તમારું જુઓ ને.
હા એટલે નહી કેતા એટલે આમ પ્રવચનમાં કે છે. કે તમારે આખા સમાજને બદલવાની જરૂર નથી તમે પેલા પોતે બદલાવો તમે બદલશો ને તમને જોઈને ચાર જણ બદલશે તો એ ચાર જણ બદલશે ને એટલે આખો સમાજ સુધરી જશે એમ.
હા પણ અમુક હોય ને સમાજમાં એવા આયુર્વેદરા કે શું કે આજે હું પોતે ના એ થઉું ને બીજાને ના થવા દઉં.
હા એજ એટલે તો કઉ છું કે તું તારાથી શરૂઆત કર તારે જ બીજા આગળ વધશે એમ. તું જેવો છું જેવો જ બધા થશે એટલે તું પેલાા સુધાર પછી બીજા ને સુધારે.
અત્ય્યારે તો કોઈને સલાહ આપવા બાપા અલાય જ નહીિ એવું થઈ ગયું છે. કે આપડે હું તમને કેતી હોય ને તો ત્રણ આંગળી મારા બાજુ જ આવતી હોય.
હા એજ તો આપણે આપણે પોતે સુધરવાનું અને આપડણે સુધરી જએ ને તો એ આપણા થી બીજાને તો ના જ કહેવાય એમ.
ના ના અત્યારે તો આપણું જજમેન્ટ કોઈના ઉપર નાય કરાય
કારણ કે સાતા ને સાચું કહે ને તો એને ચાટ કા લાગે
હા કોણા ને કોણું ના કહેવાય
હા અને પાછું કેવું કે સાચું સાચા ને સાચું કેવાની એ દીખવાય એમ. જો લોકો ફડકી ફડકીને બોલે તો પેલું સાચું કઈ મતલબ હો ને કઈ મતલબ નઈ કધે સા નું એ અનખત થઈ જાય.
અ અત્ય્યારે તો કેવું કે જે જુઠ્ઠા હોય ને મોટે મોટેથી બોલે સાચો માણસ બિચારો બેસી જાય.
હા કારણ કે સાચા માણસને ખબર છે કે બોલીને કસો ફાયદો નહી. પણ એક વસ્તુ છે કે સાચું ગમે ત્યારે તો બહાર આવવાનું જ છે.
હા હા સાચી વાત સાચી
એને કોઈ દિવસ રોકી શકવાનું નથી એક મિનિટ મારે કોલ એક મિનિટ હું કરું
સારુ હાજી મહારાજ
જય મહારાજ